કેમ છો ભાઈ? ઘણા દિવસે ફોન કર્યો.
મજા માં છું, તું કે તું કેમ ત્યાં બધા
અહીં પણ બધા એકદમ મજામાં જ છે, બોલ ભાઈ આજે ખાસ કઈ કામ હતું? કે બસ એમને જ યાદ કરી્યો?
ભાઈ તને તો એમ જ પણ યાદ કરી શક ને પણ, હા આજે હું કેલેન્ડર જોતો હતો, તો વિચાર આપડી ભ બંને વચ્ચે વિશે મ વિશે વિગતવાર વાત નથી. થઈ, હમણાં જ ઈસ્લામિક નવું વર્ષ શરૂુ થયું છે. અને મોરમ નો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે, સાથે થોડી વાત કરું.
તે તો બહુ સરસ છે, વાત છે, દ સાચું કહું તો એટલી ખબર છે કે, મોહરમ મુસ્લિમ સમાજ માટે ખૂબ મહત્વનો મહિનો છે પણ, એના ઇતિહાસ અને સાચા મહત્વ વિશે બહુ ઊંડી જાણકારી નથી. તું મને થોડુંક વિગતવાર સમજાવીશ ભાઈ.
ચોક્કસ જો સૌથી પહેલી વાત એ કે મોર એ કોઈ આનંદ પ્રમોજનો તહેવાર નથી. પણ, આ મહિનો ત્યાગ સત્ય અને બલિદાન નું પ્રતિક છે. ઇસ્લામિક કેલેન્ડર હિજરી છે નો.
પ્રથમ મહિનો છે.
અચ્છા એટલે આ ઈસ્લામનું નવું વર્ષ છે પણ, મહિના લોકો શોખ કેમ મનાવે છે? ભાઈ. મેં જોયું છે કે, લોકો આ દિવસે ઘણા ગંભીર હોય છે, તેમનું કારણ શું ભાઈ?
એની પાછળ એક બહુ મોટો અને દેશ પછી ઇતિહાસ છે, આજ થી લગભગ ચૌદ છ વર્ષ પહેલા કરબલાના મેદાનમાં જે અત્યારે ઈરાકમાં છે. એક બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે. યક્રૂર શાસક યજીત શામે ઈસ્લામ, સ્થાપક પ્રબોધક મોહમ્મદના. પૌત્ર હજરત ઈમામ હુસેન ઊભા રહ્યા હતા.
અચ્છા કરબલા નું યુદ્ધ છે એમના વિશે મેં થોડું સાંભળ્યું છે ત્યાં શું. થયુ હતું.
એમાં એવું હતું ભાઈ કે યજી યજીદ ઈશતો હતો. કે ઈમામ હુસેૈન તેના ખોટા કાર્ય અને અન્યાયની, શાસનને મંજૂરી આપે પણ ઈમામ હુસેન, સત્ય અને માનવતાના, પક્ષે રહીને ઝૂકવાનો ઈન્કાર કરી દીધો. પરિણામે, મોહરમ ના દસમા દિવસે જેને આસુરા કહેવા કહેવાય છે. ઈમામ હુસેન અને તેમના માત્ર બહુતેર સાથીઓ, જેમાં નાના બાળકો, સ્ત્રીઓ પણ હતા. પણ પાણી બંધ કરી દેવામાં આવ્યું અને, તેમને ખુબ જ ક્રૂરતાપૂર્વક શહીત કરવામાં આવ્યા.
અરે બાપ રે, સત્ય અને ન્યાય માટે આટલું મોટું બલિદાન આ તો ખરેખર હૃદય હચમચાવી દે તેવી વાત છે.
ભાઈ ઇમામ હુસેન, પોતાનો જીવ આપી દીધો, એની સામે ઝુક્યા નહી. ન નમા આવ્યું. માથું ન નમાવ્યું એટલા માટે જ દુનિયાભરના મુસ્લિમો, ખાસ કરીને શિયા સમુદાય જે છે અને ઘણા સુની મુસ્લિમો પણ, આ મહિનાના શરૂઆતમાં દસ દિવસ એ શહીદોની યાદમાં, શોક મનાવે છે. જેને મજલીસ અને સમરણ સ્વભાવ કહેવાય છે.
મેં ઘણી જગ્યાએ મોહરમ ના દિવસે તાજીયા નીકળે જોયા છે એનું શું મહત્વ છે ભાઈ,
બઉ સરસ સવાલ પૂછ્યો સવાલ, તાજિયા એ વાસ્તવમાં ઈમામ હુસેન ના રોજા, તે મકબરની એક સુંદર પ્રકૃતિ એને ઈંગ્લિશમાં રિપ્લિકા કહેવાય જેવું હોય છે. લોકો તેને આ આદરપૂર્વક રસ્તાઓ પર- કરગસ સ્વરૂપે લાવે છે અને કરબળના શહીદોને શ્રદ્ધાંજલિ, આપે છે આ ઉપરાંત આ દિવસોમાં લોકો- ગરીબોને મફત પાણી સરબત અને ખોરાક જે છે જેને સબી કહેવાય. કહેવામાં આવે છે કારણ કે કરબલામાં શહીદોને, ભૂખિયા તરસિયા રાખી ન
યાદમાં, પુણ્ય નું કામ કરવામાં આવે છે અને આ કાર્યમાં છે- ને, બધા હોય છે હિન્દુ મુસ્લિમ સિયા, મુસ્લિમ સુન્ની મુસ્લિમ અને બીજા, બધી અન્ય જાતિઓ, કે જે છે ને બધાને ગ્રુપ હોય છે બધ કમિટી બનાવીને પછી સબીલ નાખે છે, અને તેમાં એક મોહરમ થી લઈને દસ મોહરમ સુધી. બધા લોકો છે ને ત્યાં, સરરબત પીવડાવે પાણી આપે. પછી નિયાજ કરે. દરરોજ અલગ અલગ એ એવું એવું છે ને એક દસ દિવસ એક દારૂ હાલે
અને ત્યાર પછી નવું મોરમ અને દસ મોરમ ના દિવસે તાજયા નીકળે.
ખરેખર ભાઈ આ જાણીને મને ખુબ ગર્વ જ છે. આદરણ ની લાગણી થાય છે આ દિવસે આપણે શીખીએ છીએ કે ગમે તેટલી મુશ્કેલી હોય પણ હંમેશા સત્ય અને ઇન્સાનયત માર્ગ પણ ચાલવું જોઈએ.
સાચી વાત છે ભાઈ મોર એમનો સાચો સંદેશ જ એ છે કે દુનિયા માંથી અન્યાય અને અહંકાર નો નાશ થાય અને શાંતિબનૈ શાંતિ તથા ભાઈચારો જળવાઈ રહે ઘણા લોકો આ દિવસે રોજા ઉપવાસ પણ રાખે છે જેમ કે સવારે વેલા ઉઠીને એ લોકો શહેરી કરે છે અને તેમાં એ લોકો શહેરી કરીને પછી જ રોજાની નિયત બાંધે છે પછી એ લોકો બાર બાર તેર તેર કલાક સુધી એમને ભૂખ ક્યાં રહે છે?
આજે તારી સાથે વાત કરીને મને ઘણું નવું જાણવા મળ્યું ભાઈ, મને ઘણી બધી ત ત્યાર વસ્તુ ની ખબર છે કે ભાઈ એમાંમ હશે ને કેવું બલિદાન આપ્યું છે. કરબલામાં, ત્યારે હજીજ નો બહુ જ ત્રાસ હતો. ત્યાં જ્ઞાન લોકો ઉપર ત્યારે હજી તેમના ઘણા લોકોને મારી નાખે છે કૂરતાપૂર્વક. પાણી વિના ભોજન વિના વગેરે.
જે છેત બ એના માં છે ને નો થાવાનું હોય ને એવું કામ છે ઈસ્લામિક ઈસ્લામિક વિરુદ્ધ બધા કાર્ય થતા હતા. જેમાં બધું આપડે અત્યારે ફોનમાં બોલી ના શકીએે ને, એવી એવી વસ્તુ એ લોકો કર હતા અને એનું સામ્રાજ્ય બહ મોટું હતું, એટલે એને છે ને હા જે બધું ઈમામ હુસેનને છે ને આ બધું પસંદ નતું, કે આ લોકો આ ઘેરી ઇસ્લામિક પ્રવૃત્તિ કરે છે ને બધા. એટલે એના સાથે ઉભા રહ્યા એની સામે અડી મ અને એની સામે યુદ્ધ કર્યું પણ યુદ્ધમાં એ તો સહીજ થઈ ગયા. પણ દુનિયાની નજરમાં તો હજી જીતી જ ગયા છે, અને બધા લોકો એને માને છે.
ઈમામ હુમસેન શહીદ થઈ ગયા ત્યાર પછી તેમના વિચારોને અમલ કરવામાં આવ્યા છે. ઇસ્લામમાં તો એવું બધું કહેવામાં આવે છે કે ભાઈ. આ જે વ્યક્તિ હતા કે એ વ્યક્તિનું ચરિત્ર આપણે જાણીને આપણે પણ એનું ચરિત્ર એના જેવું જીવું જોઈએ. પણ એવું તો અત્યારે કોઈ કરી શકતું નથી, છતાંય આવું એમનું બલિદાનનું એમને એમ જતું નથી, કે જે એમના વિચારો અમર રહે છે.
હા હા બરાબર છે એ એ સત્ય માટે લઈ રહ એટલે તો માણસો એને યાદ કરે છે પણ જ્યાં એઈ સમય ન જે આ ક્રૂર રાજા હતો એ એનું તો અત્યારે નામો નિશાન પણ નથી. નથી એનું એનું ઘ એનું ઘર ક્યાં એ પણ કોઈને ખબર નથી એને કઈ જગ્યાએ દર્શન કયરુ શું થાય એની કોઈ આ દુનિયામાં નામો નિશાન જ નથી
નામો નિશાન તો નથી રાક્ષસનું કોઈ દિ નામો નિશાન રહેવું ન જોઈએ જેમ કેમામ હુસેનને જે રીતે શહીદ કર્યા તે એ માનવતાનું ધોરણે ખરાબ વસ્તુ કહેવાય કે ભાઈ નાના બાળકોને આ રીતે મારવા ના જોઈએ તે માનવ જાતની વિરુદ્ધ હતું બધું અમણે સત્ય સાટું લડી લડી રહયા હે
હા બરાબર છે, પણ એ લોકો કેટલા ક્રૂર કેહેવાય કે છ છ મહિનાના છોકરા અથવા તો સાવ સાવ સાવ નાના નાના છોકરા બ મોટા બુજુર્ગ એ લોકોને પણ એ લોકોએ એક ટીપું પાણી પાણી નું પણ નતા આપવા દે લે લેવા દે એમને વગર પાણી એ લોકોને બધાને શહીદ કરી દે એ લોકોએ
આમ તો બો બો કુર્તા કયરી છે. બાર જે આ રાક્ષસ હતો એને આવો બધો વિચાર આવ્યો કે ભાઈ હું બધાથી મોટો બની જાઉં કે ભાઈ મારી બધે પૂજા કરે હું રાજા એમ
હ બરાબર છે, એ વસ્તુ તો થાય ને ભલે એને હઈમામ હુસેન ને શહીદ કરી દીધા તોય પણ એની જે ઈચ્છા હતી એ તો પૂરી થઈ જ જેમ કે અત્યારે અત્યારે અમારે લામ્બા છે, ને એને કોઈ પણ યાદ કરતું નથી ભલે એનું સામ્રાજ્ય બો મોટું હતું પણ અત્યારે તો એને કોઈ પણ યાદ નથી કરતા ઈમામુસ્લમ ને જ બધા યાદ કરે છે, અને બહાદુર શહીદોને જ બધા યાદ કરે
આજે જે બલિદાન આપ્યું છે, ધરમ ના રસ્તે જે હાલ્યા ભાઈ એ તો શહીદ શહીદી થઈ ગઈ રાક્ષસનો વિનાશ કર્યા પછી રાક્ષસની જે સામ્રાજ્ય રયુ કોઈનું રેતું નથી
સમય હોય ત્યાં સુધી રે પછીનો સમયગાળો પૂરો થાય પછી તો એનો અંત થવાનો નિશ્ચિત છે.
હમ સત્યનો હંમેશા વિજય થયો છે, સત્ય હયસે ત્યાં કોઈ ખરાબ વ્યક્તિ રહી ની હગે
હા બરાબર છે, અ અમારે તો આજે જ છે, અટલે અમે તો જાવાના છે જોવા
હમ્મ અમારે ત્યાંથીને તા જેમ નીકળે છે, અહીંથી
બરાબર તમે લોકો
ત્યાંથી અહીંયા તાજીયા નીકળે લાઈટું વગેરે ડેકોરેશન કરે છે. અને બો સરસ કામ કરે છે, કારીગીરી એમાં કરે છે, આ લોકો હમ્મ તાજીયાના જેમ કે ને તાજીયાનું બીજું નામ રોજા તરીકે કહેવામાં આવે છે.
રોજા કે મકબરા કહેવાય એને બરાબર છે, ભાઈ તારી સાથે વાત કરીને સારું લાગ્યું હવે આપડે પછી રૂબરૂ મળીએે
તે કઈ વાંધો નહી તમે આ વર્ષે અમારે ત્યાં આવજો અને નવું વર્ષનું શુભકામના તમને ભાઈ
ચોક્કસ તમને પણ સાલ મુબારક આવજો
આવ